શું કરેસ?
કઈ નઈ આ જમીને બેઠા છીએ બોલ.
હમ હમ, બાર છું.
ના ઘરે જ છું.
અ હ, હવાનો અવાજ આવતો મેં કીધું બહાર છે કે શું.
નાના વાતાવરણ આવું છે ને એટલે પવનનો અવાજ આવે છે.
અ હ. બરાબર ગઈ તી કોલેજ.
ૃ કોલેજ જઈ નઈ હા તાર બાજુથી હસવાનો અવાજ આવે છે.
અરે જવા દેને શું ક‌ઉ.
શું જમ્યો?
આજે અમે દાળ ભાત બનાવતો તમારા ઘરે શું બનાવતું?
અમારા ઘરે તુવે એ રીંગણ બટાકાનું શાકી. છીડિયે ઉ.
અ હા બરાબર. હમ, આજે તમારો સેમિનાર હતો.
હા, બોલ બોલ સેમિનાર
સેમિનાર તો પણ મોસ્ટલી બધા નીકળી ગયાતા હું બી ઘરે આઈ ગઈથી
આ હા, બરાબર છે અમારો તો લેબ ને એવું હતું.
એવું.
બે કલાકની લેબને એવું લેક્ચર.
હા અમારે તો એક જ લેબ થઈ ગઈ છે વીકમાં એક વાર આવે.
હા હા બરાબર.
સ્કોલરશીપ ના ફોર્મ ચાલુ થઈ ગયા પણ હજુ માર્કશીટ નહી મળી એમને લા. સ્સમની.
હા માર્કશીટ વગર તો થશે નહી મારે ફોટા બાકી જજુ.
હમ હમ અમને તો એવું કીધું છે કે માર્કશીટ તમે જાતે બનાવજો. પણ જાતે કેમનું બનાવવાની યાર.
માર્કશીટ.
એજ તો.
અમને થોડી ખબર હોય કે માર્ક્સ તો જાતે બનાવાય.
એ લોકો આપી ના દે પણ અત્યારે વેકેશન પછી બી એક મહિનો થવાયો કોલેજ. ચાલુ થાય.
અ યુનિવર્સિટી વાળા હું કરે.
શું ખબર.
તો એડમિશન પ્રોસેસ ચાલે છે ને અત્યાર બધે. એટલા બધું મોડું થઈ રહ્યું હશે.
હમ્મ ચાલુ જ છે હવે જોઈએ ક્યારે આપડ છે. પણ હજુ તો ચાલશે ને ફોર્મ.
ફોર્મ તો હજુ ચાલવાના છે. ડેટ જોને અમાર તો છે ને. ખબર નહ ક્યારની કીધી છે.
કદાચ આવતા મહિના સુધી ની કીધી છે.
હા ભરાવાના તો ચાલુ રહેશે જ.
હા પણ વેલા જે તો થઇ જાય ને પેલું પછી તો પેલા એની દુકાન પર કેટલી ભીડ થઈ જાય છે.
હા એજ એને પહેલા પહેલા જે બધા ફોર્મ મોકલાઈ જાય ને એમાં થઈ જાય એમ.
હાદ અરી તો આ વખત કેટલી લેટ આઈ છે હમણાં. મહિનોની તો ભૂલાય.
હા.
હમ્મ એ જ ને.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
એ બાજુ વરસાદ પડ્યો હતો તમાર કોલેજ સાઈડ.
અમારે કોલેજ બાજુ આજે નહી પડ્યો વાતાવરણ ચડેલું જ હોય છે વાદળ તો જોકે પડ્યો નહી વરસાદ.
બરાબર.
હમ્મ પડેને તો હારુ. રીલ ના નહી મળતી ત્રણ છોક પર્યાવાડી મળે છે. બે વાળી નહી મળતી
તે ત્રણ ગાડી બે માં પણ.
મતલબ મળડી ને બી એમ. ફની એવી હસવા વાળી મસ્તી વાળી મળે છે.
આ હા વચ્ચે પેલી તો. કાલે મોકલી હતી ને કદાચ તો મને એવું કે બનાવા માટે મોકલી.
હમ્મ હ ત્રણ વાળી ને.
હા હા. ત્રણ વાળી હતી કદાચ
એ તો ત્રણ છોકરીઓ આપણેે હોઈએ ને ત્રણ બહેનો ત્યારે બનાવશો.
હમ નહી તો ટ્રાન્ઝિશન વાળી બનાવાય.
હા ટ્રાન્ઝેશન હોદવી પડશે.
માર મા નવરાત્રી ના ટાઈમ પડી હશે.
હમ્મ જોઈ લઈશું. વાતાવરણ એવું છે ને કંઈક ફરવા જવાની ઈચ્છા થાય બોલ સાપુતારા કે બધે
હ મારે જવું છે.
તો ઉત્તરાખંડને એ બાજુ જઇને ટ્રેકિંગ માટે ને એવુ
મજા આવે. આપણે રીલમાં સાડી વાળી બનાવીશું કે સના વાળી બનાવીશું?
જોઈશું જે સારી લાગશે એ વધારે.
કાલ તો સેટરડે થઈ ગયો. હા.
હોવ ખરેખર. અમારે કોલેજમાં તો પણ કાલે રજા છે એટલે વાંધો નહી ખબર નહિ કદાચ ની રજા આપી છે હમમ એમ એટલે કશું છે કોલેજમાં તો અમને રજા આપી જ ફેકલ્ટી નું કશું છે.
અહા સારું કેવાય અમને તો નહીં તેઓ કોઈ દસ સમય થી રજા જ નહી આપતા.
હા.
હા.
અત્યારે છોકરાઓને એક નવો વાયરસ થયો છે નાના છોકરાઓનો કે આમ મચ્છર ને ઓ શું કેહેવાય ચાંદી ચાંદી પુરા હા ચાંદીપુરા
એ તો પેલા બી કદાચ નીકળ્યો હતો ને?
એ પેલાનું મને નહિ ખબર પણ અત્યારે મને ખબર પડી કે હવે વાયરસ ની નીકળ્યો છે નાના છોકરા માટેનો
હમ હમ.
મચ્છરને એવું કરડેને તો
હમ. મચ્છર છે. હમ હમ બરાબર.
જોકે વાતાવરણ જેવું છે ને આખો દિવસ કેવી ગરમી હોય. પછી થોડોક વરસાદ પડી જશે.
હમ. હમણાં એવું જ થયું આખો દિવસ તાપ હતો હમણાં રાતે વરસાદ
તો અને એમાંય ચાર છાંટા પડ્યા અને એક લાઈટો કરતી રહી.
એજ લાઈટ જતી રે પછી કલાકે એ રહીને આવે
અજુ તો ચાર છાંટા જમીન ઉપર નહી આવી રહ્યા આકાશ માંથી એમાં તો લાઈટ જતી રહી.
હા બાજુ જવું થાય છે આપડી સોસાયટી માં બીજે એવું નહી થતું.
હ હા એ અમુક છે ને અમુક જ વિસ્તારમાં એવું થાય છે જે મેઈન ટી વાળા હોય ને એમને ઓછું હોય છે આવું.
હા અ. આ વખતે ગણપતિ ક્યારથી ચાલુ થાય?
ગણપતિ તો સપ્ટેમ્બરમા હશે ને?
હા નઈ એને તો વાર છે.
હ અજુ તો બઉ વાર છે.
એ કાલે કે પરમ દિવસ હું આવતી હતી ને તો એ દેવાંશી મળી હતી રિક્ષામાં. પણ એને મને ઓળખી જ નહીં.
બરાબર, ચૌદ સપ્ટેમ્બરે છે.
હ હા ચૌદ અજુ તો બઉ વાર છે તો.
હમ્મ, મેં જોયું પ્રિયા શેની સ્ટોરી એવું મેં ના કીધું આનું આ સગાઈ થઈ ગઈ.
પેલા તો મેં ફોટો જોયો પછી મેં કીધું અશે કોઈનું એમનેમ મૂક્યું હશે. પછી ધ્યાનથી જોઈને તયારે ખબર પડી કે આ તો દેવાંશી છે એમ.
હમ્મ, એનો ભય પણ અજુ એવો ને એવો રહ્યો હ કોક દિવસ જોવા મલી જાયને ભૂલથી. હ
એ તો એવોન એવો જ છે.
હા આ.
તો આય એટલી જ છે ને એની બી હાઈટ નઈ વધી બટકી જ છે.
હા પછી જાળી કયરાને ભાઈ. તો મને એ પણ જાડી થઈ છે પણ તોય હારી લાગે પેલા કરતાં.
હ અ. એની મોટી બેન હતી નઈ કોઈ માનસી.
માનસી હા હતી હતી એ એને તો જોઈ જ નહીં આપડે. હમ્મ, થઈ જ ગયું હશે આનું થઈ છે અત્યાર તો એનું તો થઈ ગયું હશે.
એ બેવ પ્રિયાશીના ઘર પ્રિયાંશીના ઘર સાઈડે જ રેય છે ને.
હા હા એ એક જ સોસાયટીમાં.
આપણે એ દિવસ ખબર ગયાં તા. ખાસ ટાઈ ખાસા વર્ષ થઈ ગયાં તારત તો કઈ જોવા બોવાય ના મળીએ.
હા પણ આપડે ગયાં તા એવા ટાઈમેને. એટલે ખબર નહિં પણ એ એજ સોસાયટીમાં રેય છે.
બરાબર.
હમ્મ. જોઈએ હવે અત્યારે પેલું વધારે ન્યુઝ ફેલાઈ છે ને સોનમ વાગ છુપ કરીને.
અરે હા સોનમ વાન્ગચુક વળી થ્રી ઇડિયટ્સ મૂવી એણે જ બનાઈ તીને.
જો હા પણ પેલું જે છે ને એ એનો હીરો કયો એ કે છે અત્યારે
કયો હા એ આમિર ખાનનો જે રોલ હતો ને એની લાઈફ નો જ હતો.
એને મેં હમણાં ન્યૂઝ જોઈને તો એમે એવું કે છે અવયલો કે અ અમે જયારે મૂવી બનાવીને ત્યારે તમને આવી કશી જાણ જ નતી કે આવું કોઈક છે એમ સોનમ વાન્ગચુક. કરીના એ એવું કે તો પછી એની બાયોગ્રાફી પરથી કેમની બની હોય?
હા સાચી વાત છે.
હમ
એ કે છે કે એની લાઈફ પર બની છે ને એને સ્ક્રિપ્ટ લખી છે તો પછી આ લોકો કેમનું કે
એ ના જોકે પણ અઢાર ઓગણીસ દિવસ થી આવી રીતના ભૂખ્યો છે એ માણસ એજ્યુકેશન માટે તો પછી બધા એને ટ કરો જોઈએ અને મિનિસ્ટર લોકોએ પણ કરવો જોઈએ.
હમ આજ ઓગણીસ ઓગણીસ દિવસ જેવું
ઓગણીસ થઈ ગયા હા જીવે છે બહુ મોટી વાત નઈ
હા એજ ના અને બધા એના રિપોર્ટસ એ નોર્મલ જ આવ છે.
હા અને મેઈન વાત તો એ કે ને પોતાના છોકરા માટે તો કરતો નહીિ-
એના છોકરા છે.
એટલે એના પોતાના છોકરા માટે કરતો હોય તો હમ જ કે ભઈ પોતાના જસ્ટિસ માટે કરત પણ આ તો તો ઓલ ઓવર જેટલે બધા માટે કરે છે.
હમ એજ ને
તો પછી તો સપોર્ટ થવો જોઈએ
હા એણે વચ્ચે હમણાં જે એક રીલ જોઈ હતી કે વીસ તારીખે કંઈક બધા આવજો એવું કઈક રેલી કાઢવા માટે એવું કઈક બોલતો હતો એ.
હા બરાબર છે જોઈશ ચલ ને. સારું ચાલ પછી ફોન કરો એક કામ પતાય ને.
હા સારું.